પીગર ભાઈ કેટલા સમય પછી કોલ કર્યો તે આજે.
હા રાહુલ ભાઈ યાદ તો કરવાના તમે પણ તમે તો કરતા નથી પણ અમારે તો તમને યાદ કરવા પડે કે ફોન તો કરવો પડે કે ક્યાં છે એમ હાલ ચાલ તો પૂછવા પડે
શું કેવાય અમારે કંપનીનું થોડુંક કામ ને હતું ને એટલે મે કીધું પતાવી ને પછી કોલ કરું.
અચ્છા એવું છે એમને કંપનીમાં ઈ લાગે તમે એમને.
હા અઇયા અમદાવાદ જ છે આપડે શું કેવાય એ આઈ ની કંપની છે ને એમાં જોબ કરું છું.
ઓહ અચ્છા એવું છે એમને.
હા બોલો બાકી શું કેવાય જમી બમી લીધું કે?
હા જમી લીધું ક્યારનું જમી લીધું અત્યારે તો સુવાનો પ્રયાણમાં હતો રાહુલભાઈને ફોન કરી લવ શું કરે છે.
અચ્છા બરાબર તમે તો કોલેજ ગયા અસો ને આજે?
હા અત્યારે કોલેજ જ ગયો હતો આંગડી કોલેજથી ચાલ્યું આવું છું કેમ કે કાર્યક્રમ હતો ને ગુરુ પૂર્ણિમામા જે છે તમને ખબર જ છે.
હા હા આજે ગુરુ પૂર્ણિમા છે કઈક અમારે પણ કાર્યક્રમ અસે એના.
હા એવું છે એમ ને. તમે પણ શિક્ષકોને કે ફોન કર્યો હતો કે આપણે જુના તમારે ભણાવતા એ
ના ના એ કોઈને કોલ તો કર્યો નથી પણ શું કેહેવાય સાંજે કોલ કરી લે હું કેમ કે થોડાક ભાઈ બંધુ છે ને જે ભેગા ભણતા
હા.
હા એનું મને મેસેજ આવ્યો હતું કે આપડા સર ને આપડે રાતે કોલ કરશું મેં તો વાંધો નય બધા ભેગા મળશે ને કોલ કર શું હતું કેમ કે આ દિવસે તો ગુરુને યાદ તો કરવા જ પડે.
તો ગુરુ ને યાદ તો કરવા પડે જ ને આપડે એક તો સારા માર્ગે લઈજ જવા ને એના લીધે તો આપડે અગળ આવી જવાય
તો ગુરુ એ જે આપડે બધું હિકવાડ્યું છે મારે ખાધા છે ગુરુ પાસે.
હા ગુરુ પાસે મારે એટલા જ ખાધા છે અને લાડે એટલા જ લડાવ્યા છે.
હા.
એટલે અમે પણ જુનાગઢમાં તો સારું ચાલેચ હો અત્યારે તો વરસાદી માહોલ છે ને બાકી તો જુનાગઢ માં બધું ચાલ્યા રાખે બાકી તો
બરોબર વરસાદ કેવોક છે જુનાગઢ માં?
હમ્મ, વરસાદ તો સારો છે હો વરસાદ અહીંયા ખુબ સારો પેલા શરૂઆતમાં તો નતો પણ અત્યારે તો સારો વરસી ગયો છે નકર શરૂઆતમાં તો તમને ખબર જ છે કે દહ પંદર એક દિ તો વરસાદ આપડે મોડો પડ્યો.
હા જુનાગઢ માં કાંઈક મોડો વરસાદ પડ્યો આ વખતે નય. હાલો. હલો અવાજ આવે છે મારો જીગરભાઈ હેલો, હલો અરે અવાજ આવે છે મારો હેલો હલો અરે જીગરભાઈ તમે શું કેવાય નેટવર્ક નથી આવતું, થોડું શું કેવાય જાવ ને નેટવર્કમાં
હલો